હમ
હલો
નમસ્તે
નમસ્તે
તમને કેમ છે
અમને પણ સારું
આજે વેધર ખૂબ સરસ હતું
હા સવારે થોડું થોડું હતું અને હવે હલકા વાદળ પણ દેખાય છે
મને આ સિઝન બહુ ગમે છે ના બહુ ગરમી અને ના બહુ ઠંડી
બિલકુલ પણ આજ કલ વેધર ઘણું બદલતું રહે છે
હા એક દિવસ ગરમી હોય છે અને બીજા દિવસ વરસાદ આવી જાય
હમ સાચું કહ્યું પેલા એવું ન હતું હતું
હા તમે શું મા માનો છો આ વેધર ચેન્જનું મુખ્ય કારણ શું હોઈ શકે
મને લાગે છે કે પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન મુખ્ય કારણ છે
હા ટીવી અને સોશિયલ મીડિયા પર પન આ વિષે ઘની વાત થતી હોય છે
હમ પેલા રીતિઓ સ્પષ્ટ હતી ઉનાળો ચોમાસુ અને શિયાળો સમય પર આવતા હતા
સાચી વાત હા કેટલાક વખતો ડિસેમ્બરમાં પણ ગરમી લાગે છે
હમ અને મે માં વરસાદ પણ પડી જાય છે
ખેડૂત માટે પન આ મોટો ચેલેન્જ છે
હમ બિલકુલ જો વરસાદ સમય પર ના પડે તો પાકને નુકસાન થાય
સાચી વાત અને વધુ વરસાદ પડે તો પન મુશ્કેલી થાય
હમ તમે કઈ ઋતુ સૌથી વધુ પસંદ કરો છો
મને મને ચોમાસું બહુ ગમે છે
કેમ
કારણ કે વરસાદનો અવાજ ઠંડી હવા અને હરિયાળી જોવાની મજા અલગ હોય છે
હા એ તો છે વરસાદ પછી પ્રકૃતિ ખુબ સુંદર લાગે છે
સાચી વાત તમે કઈ ઋતુ પસંદ કરો છો
મને તો શિયાળો ગમે છે
શિયાળો કેમ
કારણ કે શિયાળામાં ફરવાની મજા આવે ખોરાક પણ વધુ સ્વાદિષ્ટ લાગે
સાચી વાત ગ ગરમ ચા અને ભજીયા ની વાત આવી જાય
હમ અને ઊંધિયું પણ
હા ગુજરાતમાં શિયાલાની વાત જ અલગ હોય છે
હમ ઉનાળા વિશે તમારું શું કેહેવું છે
ઉનાળુ ઘનુ ગરમ થાઈ થઈ ગયું છે
હા એ તો છે સાચી વાત કેટલાક શહેરોમાં ટેમ્પરેચર ફોર્ટી ફાઈવ ડિગ્રી સુધી પહોંચી જાય છે
હ આવી ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલી બની જાય છે.
હા એટલે તો લોકો એસી અને કુલર પર વધુ નિર્ભર થઈ જાય છે.
થી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ પણ વધી જાય
હમ તમે ક્યારે વેધર ફોરકાસ્ટ ફોલો કર્યો છે
હા ખાસ કરીને ચોમાસામાં
હું પણ મોબાઈલ એપમાં રોજ વેધર જોઉં છું
ફોરેસ્ટ કાસ્ટ હંમેશા સાચો હોય છે
નહી પણ ઘણી વાર અંદાજ મળી જાય છે.
મને લાગે છે. કે ટેકનોલોજીથી વેધર પ્રિડિક્શન ઘણી ઇમ્પ્રુવ થાય છે.
બિલકુલ સેટેલાઇટ અને રેડર સિસ્ટમથી મદદ મળે છે
પેલા લોકો આકાશ જોઈને અંદાજ લગાવતા હતા
હા મારા દાદાજી પણ એવું જ કરતા હતા
તો શું કેહતા હતા
કે જો વાદળનો રંગ ખાસ હોય તો વરસાદ આવશે
વાહ આ તો રસપ્રાટ છે
હમ પ્રકૃતિને સમજવાની તેમની રીત અલગ હતી
આજ કલ લોકો ટેકનોલોજી પર વધુ ભરોસો કરે છે
હા પણ પ્રકૃતિના સંકેતો પણ મહત્વપૂર્ણ છે
હા ટ્રી પ્લાન્ટેશન ખૂબ જરૂરી છે
હા એ તો છે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ
હા અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધુ કરવો જોઈએ
હમ એનર્જી બચાવવી પણ જરૂરી છે
હા નાના નાના નાના નાના પર પરાયાસોથી મોટો ફેરફાર આવી શકે
હમ તમે ક્યારેય વધુ વરસાદમાં ફસાયા છો
હા એક વખત ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે ખુબ વરસાદ પડ્યો હતો
હમ તમે ઓ
હા
પછી શું થયું
રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયું હતું.
હમ મને પણ એવો અનુભવ થયો છે
હમ ચોમાસાની મજા સાથે કેટલી મુશ્કેલી પણ આવે છે
હમ બિલકુલ
તમે ક્યાં તમે ક્યારે વિચાર્યું છે કે અલગ અલગ રીતિઓ લોકોના મૂળ પર પણ અસર કરે છે
હા એ તો છે મને લાગે છે કે જેમ કે વરસાદ હોય ત્યારે મને ઘરમાં બેસીને બુક વાંચવાની ઈચ્છા થાય
મને પણ મને શિયાળા સવારે જલ્દી ઉઠી મુશ્કેલ લાગે છે
બિલકુલ ગરમ કંબલ માંથી બહાર નીક નિકડવાનુ પણ મન નથી થતું
અને ઉનાળામાં તો લોકો જલ્દી થાકી જાય છે
હા ડીહાઈડ્રેશન ની પણ પ્રોબ્લેમ થાય
તમે સમર વેકેશન ની યાદો યાદ કરો છો
બઉ સ્કૂલ બંધ હોય અને અમે નાના હતા ત્યારે નાના નાની ના ઘરે જતા
વાહ હું પણ મારા દાદા દાદી ના ઘરે જાતો.
ત્યારે મોબાઈલ પણ એટલા નહતા.
હા અમે બહાર રમતા હતા.
હમ અમે પણ ક્રિકેટ ખોખો પકડમ પકડી બધું રમતા.
હવેના બાળકો મોબાઈલ અને વિડિયો ગેમ્સમાં વધુ વ્યસ્ત હોય છે.
હમ સા ચી વાત છે.
ચોમાસામાં તમે શું કરો પસંદ કરો છો.
મને વરસાદ જોવું ચા પીવું અને મ્યુઝિક સાંભળવું ગમે છે.
રોમેન્ટિક વેદર કહેવાય ને.
હા હા થોડું એવું પણ કહી શકાય.
મને વરસાદમાં લોંગ ડ્રાઈવ પર જવાનું ગમે.
હમ પણ સાવધાની પણ જરૂરી છે.
હા રોડ સ્લીપરી થાય જાય છે.
હમ અને વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે.
શિયાળામાં તમે શું કરો છો.
શિયાળામાં તો સવારે વોકિંગ કરવા જવાનું ગમે છે.
ઓ ફેસ હવા મલે ને.
હા અને એનર્જી પણ સારી લાગે.
મને શિયાળામાં ટ્રેકિંગ જવાનું ગમે.
અચ્છા અને ગુજરાતમાં ઘણી સારી જગ્યાઓ છે.
હા જેમ કે ગિરનારની ટ્રેક પણ ફેમસ છે.
હા હું પણ એક વક એક વખત ગઈ હતી ત્યાં તમે ક્યારે ગયા છો.
એક વખ ગયો હતો ખૂબ સરસ અનુભવ હતો.
હમ હું પણ એક દિવસ જવાનું વિચારું છું પાછું.
ગુજરાતમાં કઈ રીતુ શોથી સુંદર લાગે છે તમને.
મને લાગે છે કે ચોમાસામાં પછીનો સમય.
કેમ.
કારણ કે બધી જગ્યા હરિયાળી થી ભરાઈ જાય છે.
હા ફિલ્ડસ અ ફિલ્ડસ પણ ખૂબ સુંદર દેખાય છે.
હમ અને ખેડૂતો માટે પણ આ સમય મહત્વપૂર્ણ હોય છે.
વરસાદ સારી રીતે પડે તો પાક સારી થાય.
હા પણ વરસાદ વધુ પડે તો નુકસાન પણ થાય.
ક્લાઇમેટ ચેન્જથી આ અનસર્ટનિટી વધી ગઈ છે.
બિલકુલ.
સમાચારમાં પણ આપણે જોઈ છીએ કે ક્યારેક ડ્રોટ અને ક્યારેક ફ્લડ.
હા અને બંને એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વધી રહી છે.
તમે ગ્લોબલ વોર્મિંગ વિશે શું જાણો છો.
ગ્લોબલ વોર્મિંગ અર્થનું એવરેજ ટેમ્પરેચર વધી રહ્યું છે.
અને એના કારણ ગ્લેસરીસ પણ પીગળી રહી છે.
હા અને સમુદ્રનું લેવલ પણ વધી ગ શકે છે.
હા આ બધું સંભાળીને ચિંતા થાય છે સાંભળીને.
હા એ તો છે પણ આપણેે પણ આપણું યોગદાન આપી શકીએ.
હેમ કે વૃક્ષ રો રૂપવા.
વોટર સેવ કરવું.
ઇલેક્ટ્રિ બચાવવી.
પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરું.
પ્લાસ્ટિક ઓછું વાપરવાનું.
હમ અને આ બધા નાના નાના સ્ટેપ છે પણ ઇમ્પેક્ટ મોટો હોઈ શકે.
સાચી વાત. ચોમાસામાં વાયરલ ઇનફે ઇન્ફેક્શન વધે છે.
હા એ તો છે.
હમ.
મને લા ગે છે કે દરેક સિઝન સાથે કોઈને કોઈ ફેસ્ટિવલ જોડાયેલો હોય છે.
હા સાચી વાત.
હમ એવી રીતે આપડે ઘણા ફેસ્ટિવલ. પણ ઇચો એન્જોય કરી આપડે.
હમ. ચોમાસું સમા ફેસ્ટિવલમાં જા
હમ. ચાલો તો આપડે પછી હા મૂકીએ હમ. બાય.